હલો.
અવાજ આવે છે મિત્ર?
હા! મિત્રો તમારો અવાજ આવે છે.
શું કરી રહ્યા છો હવે?
કઈ નહી. હવે તો નાસ્તો કર્યો, હવે થોડી ટાઈમ માટે બેઠો છે. તમે શું કરી રહ્યા છો?
બસ હું પણ હવે જ નાસ્તો કરી બેઠો છું.
હા!
કેવું ચાલી રહી છે? વેકેશન.
કઈ ના હવે તો એક એટલે હવે ઘરેજ
હમ. બસ મારી હમણાં જ પોલીસ ચાલુ થઈ ગઈ છે.
હા.
તો મિત્ર તમારા પાસે થોડો સમય હોતો. કોલે જવાની યાદો વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ.
હા ચાલો ને. થોડી ઘણી ચર્ચા કરી
હા તો આજે હું. જુના ફોટા જોતો હતો તો કોલેજના દિવસો યાદ આવી ગયા મને. ખરેખર, હું તો જીવનમાં જો કોઈ સમય ફરી પાછો મળે તોું હું કોલેજ ના દિવસો જ પસંદ કરું કારણ કે એ દિવસો અભ્યાસની સાથે મસ્તી, નવા મિત્રો શિક્ષકોનો માર્ગદર્શન અને જીવનની સ-ઘણી સુંદર યાદો જોડાયેલી છે મારી. કોલેજનું જીવન એવું હોય છે કે શરૂઆતમાં બધાને થોડો ડર લાગે નવા લોકો મળશે કે નહી, નવા મિત્રો મળશે કે નહી. અને અભ્યાસ કેવો હશે એવી ચિંતા રહે છે. પરંતુ થોડા દિવસ પછી બધું એટલું પોતાનું લાગી જાય છે. કે પછી કોલેજ જ બધું બીજું ઘર લાગે છે આપણને અને મને તો એ પહેલા દિવસો પણ યાદ હજુ પણ છે. કોઈને ઓળખતો ન હતો મેં. ક્લાસ ક્યાં છે એ પણ મને ખબર નથી હતી. બધા નવા ચહેરા હતા અને થોડો ડર પણ લાગતો હતો. પરંતુ ધીમે ધીમે મિત્રો બન્યા. શિક્ષકો ઓળખવા લાગ્યા અને પછી દરરોજ કોલેજ હું જતો હતો. અને મય-મજા આવવા લાગી મને પછી અને બીજું આપડે જોઈએ તો મિત્રો વગર કોલેજનું જીવન ખૂબ અધૂરું લાગે છે. સાથે બેચીને બેસીને લેકચર સાંભળવા ક્યારેક કેન્ટીનમાં નાસ-ચા નાસ્તો કરવા જવા, પરીક્ષા પહેલા એકબીજાની નોટસ લેવી અને છેલ્લી ઘડીએ તૈયાર કરવી આ બુધુ આજે પણ આપણે યાદ કરીએ તો ખુબ જ મને હસો આવે છે. અને ઘણા વખત તો એવું પણ થતું હોય કે આખું સેમેસ્ટર આરામથી પસાર થઈ જાય. એ અને પરીક્ષા આવવાની હોય ત્યારે બધા મિત્રો ભેગા થઈને કહેતા ચાલ હવે ખબર વાંચવાનું શરૂ કરીએ પછી બે ત્રણ દિવસમાં જેટલું અને એટલું વાચતા અને એકબીજાને સમજા જતા હતા. અને પ્રેજેન્ટેશનનો દિવસ મને એ પણ ખુબ જ યાદ આવે છે. શરૂઆતમાં તો બધા દટતા હતા કી બધા સામે કેવી રીતે બોલીશું, પણ ધીમે ધીમે આત્મવિશ્વાસ વધ્યો અને આજે લોકો સામે વાત કરવા મા જે હિંમત છે એ લો-કોલેજમાંથી જ મળે છે મને. તો મિત્ર તમને કોલેજ લાઈફ ગમે છે કે
હા મિત્ર તમારી વાત સાચી છે. કોલેજ લાઈફ એ આપણે મિત્રતા સાથ સહકાર આપેલી લાઈફ કેવાય એમાં આપણે મિત્ર સાથે આખી કોલેજ લાઈફ વિતાવેલી હોય છે અને કોલેજ જીવન એ દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સુવર્ણ સમય છે. જે ક્યારેય ભૂલાતો નથી તમે કીધું એમાં કે છેલ્લી બાત બાકડીએ બેસીને ચાલુ ક્લાસે મસ્તીઓ કરવી ગૂમા પાડવી અને કેન્ટીનમાં જય મિત્રો સાથે ચા નાસ્તો કરવો એ બધા આપણે કોલેજ લાઈફ ના દરમિયાન અંગત ટેવ પડી ગયેલી હતી અને હા એવો તબકોકો જ્યાં આપણે માત્ર ડિગ્રી જ નથી મેળવતા પરંતુ જીવવાનું સાચું જ્ઞાન અને ક્રા ક્યારે ન ભૂલાય તેવા મિત્રો મેવતા હોય છે આપણે હા આપણે કોલેજ હા તો એકલે કે આપણું કેન્ટીન જેમાં લેકચર બંધ કરીને આપણે કેન્ટીનમાં કલાકો સુધી બેસીએ અને એક કપ ચાય પિતા પિતા ઘણી બધી વાતો કરતા હતા મિત્રો સાથે ભાગ પડાવો અને સમોસા પફની નિજબાણી માણવી આ યાદો આજે પણ ચેહરા પર સ્મિત લાવી દે છે ખિસ્સા ખાલી હોવા છતાં મિત્રો સાથે જે, ખાવાની મજા હતી તે આજે મોઘે રેસ્ટોરન્ટમાં જઈને, ખાવાનું એમાં કઈ ફરક નથી, પડતો જે જે પણ હતું એ આપણું કોલેજ લાઈફ દરમિયાન જ હતું અને છેલ્લી ઘડીની પર પરીક્ષાની તૈયારી વક્તે તમે કીધું એમ જ આખું સેમેસ્ટર રખડપટ્ટી કરી અને પરીક્ષા જારે આવે ત્યારે બધા કેતા કે હવે તો વાંચવું જ પડશે નહી તો કઈ મેળ ના પડે આ એમાં જ હતું જેમ આ એક અઠવાડિયા પહેલા કે આગલી રાતે જે ગંભીરતા આવતી તે અદભુત હતી પરીક્ષા આપ આપણે માત્ર એક પહેલા જ આપણે વાંચતા ટોપર મિત્રની શોધ કરતા અને ભાઈ આ ચેપ્ટરમાં શું ઇમ્પોર્ટન્ટ છે. કહીને, આખી રાત જાગીને વાંચવાનું અને ટેન્શન ભરી અટવુંજા કાઢવી, એ જ પરીક્ષા ની આગલે હતુ, ઝેરોક્ષની દુકાન પાસે જાય પરીક્ષા ના, આગલા દિવસ ઇમ્પોર્ટન્ટ કોપ્ટિસ કાઢી એ અને અદભુત કિસ્સો, કિસ્સો બની ગયેલો હતો. જમા લેકચરમાં પાછાની, બેંચ પર બેસીને વાતો કરવી એમ ચલી ચથી, લચ બક્સ ખાલી કરી દેવો અમ ગેરહાજર હોય, તો તેના નામે મેડ કરી મે હાજલીપુરી દેતા એવા અનેક બધા કિસ્સાઓ અમે કર્યા હતા. અને ખુબ જ મજા આવી હતી કોલેજ લાઈફમા ફેસ્ટિવસ હોય, તે પે પેલા તો કોલેજ લાઈફમા ફેસ દ વર્ષમાં ભાગ લેવા, પણ ડર લાગતો હતો પણ જેમ, જેમ કોલેજ લાઈફ મા આગળ વધતા ગયા, મિત્રો સાથે. ખુબ મજા મસ્તી, કરી અને હુ, પણ ભાગ લો અને નહી, કરી શકે તેના પણ ખોલેાય ના કેટલાક ફસમાં પણ ભારત એ સગાટો થયો તો મિત્રો તમારો પણ કઈ આવું હશે, તો તમે પણ જણાવો
હા મિત્રો મને તો કોલેજ ના કાર્યક્રમો પણ ખુબ યાદ આવે છે. વાાર્ષિકોત્સવ રમત, ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો વકૃત સ્પર્ધા સ્પર્ધા અને બીજા ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાની મજા જ અલગ હતી. એ દિવસોમાં આખી કોલેજમાં ઉત્સાહનું વાતાવરણ રહેતું હતું અને શિક્ષકો પણ માત્ર ભનાવતા જ નતા પરતુ, જીવનમા આગળ કેવી વધું સમય નુ મહત્વ શુ છે. આપણે સમય કેવી રીતે મેનેજમેન્ટ કરવુ જોઈએ અને મહેનત નુ ફળ શું હોય છે, એ પણ સમજાતા હતા આજે પણ ઘણા શિક્ષકોને મને બહુ યાદ આવે છે, મિત્રો કોલેજમા, આપને અલગ, અલગ સ્વભાવના લોકોને મળ્યા કોઈ ખૂબ શાંત કોઈ, ખૂબ મસ્તીખોર કોઈ અભ્યાસમાં હોશિયાર, તો કોઈ રમત ગમત મા આગળ દરેક મિત્ર પાસેથી કઈ નવુ શીખવા, મળ્યુ અને જ્યારે છેલ્લો, દિવસ આવ્યો ક્યારે સમજાયું કે આ દિવસો હવે, પાછા આવવાના નથી. બધાએ સાથે ફોટા પાડવા પાડાવ્યા. એકબીજાને શુભેચ્છા આપી અને પોતાના ભવિષ્ય માટે અલગ અલગ રસ્તા પસંદ કરયા એ દિવસ થોડાશ ખુશીનો પણ હતો. અને દુઃખનો પણ હતો. આજે બધા મિત્રો પોતાના કામ કે નોકરી વ્યસ્ત થઈ ગયા છે. પેલા જે રીતે રોજ મળતા હતા, વાતો કરતા હતા અને સાથે સમય પસાર કરતા હતા એ હવે શક્ય નથી. પરંતુ જ્યારે પણ આ જૂની યાદો આવે છે ત્યારે મન ખુશ થઈ જાય છે અને આપણે પિક્ચરો જોઈએ જે જોડા હતા તે તો આપણું મન ખુશ થઈ જાય છે. અને મારા મત પ્રમાણે કોલેજ નું જીવન માત્ર ડિગ્રી મેળવવા માટે નથી થી. પરંતુ જીવન જીવવાની શીખવે છે. ત્યાં આપણે જવાબદારી, આત્મવિશ્વાસ, સમય નું આયોજન, મિત્ર તા અને લોકો સાથે કેવી રીતે રહેવું તે બધું શીખીએ છીએ. કોલેજ ના દિવસોમાં કેટલીક મુશ્કેલીઓ પણ આવી છે. પરીક્ષાનું ટેન્શન પણ આવ્યું એસાઇમેન્ટ અને પ્રોજેક્ટ પણ કરાયવા કરવા પડતા હતા ફરજયાત. પરંતુ આજે આપણે પાછળ વયને જોઈએ તો એ બધી મુશ્કેલીઓ પણ મીઠી યાદો જેવી લાગે છે. અને આપને ખબર જ છે પરીક્ષા દરમિયાન જે અસાઇનમેન્ટ આપે છે એ ફરજયાત કરવાની હોય છે તો એના એમાંથી પણ આપણને બવુ પ્રેરણા આવે કે જે પ્રશ્ન હોય એસામેન્ટમાં એ જ એક્ઝામમાં આવે. તો આપણને પણ ખુશ જેવું લાગે. અને કોલેજ નું જીવનનો સૌથી સુંદર સમય એ કોલેજના જ હોય છે. ત્યાં બનેલી મિત્રતા શિક્ષકો નું માર્ગદર્ શન, મસ્તી, અભ્યાસ અને દરેક નાની મોટી ઘટના જીવનભર યાદ રહે છે. દરેક વિદ્યાર્થી એ કોલેજ ના દ દિવસોને આનંદ માનવો જોઇએ. સારી રીતે અભ્યાસ કરવો જોઈએ અને એની યાદો બનાવવી જોઈએ. જે આખી જિંદગી ચહેરા પર સ્મિત લાવી દે. તો મિત્ર હવે પછી આપણે કોઈક નવો ટોપિક પર વાત કરીશું.
હા મિત્ર.